શાંત તજ કઈ બાજુ રહેવાનુ
થવાનો બસ અહયા
હમ્મ હાલો.
હા.
ક્યાં રવાનું છે તમારે?
હમ્મ
ઘરે રહેેવાનું જ.
ઘરે કઈ ક્યાં શું ગામ છે ક્યાં કઈ બાજુ અત્યારે રહું છું. પેલા તો તમે દુ બાજુ હતા જોબ માટે.
હા એ દુધાઈ આપે મીટિંગ હતી મે ગયા હતા મિટિંગ બતન કઠા અતાર્યા ને.
તું શું જાણવા મળ્યું એનું કઈ મળ્યું છે.
હા એ વિશે ઘણું જાણવા દું મીટિંગમાં.
એઆઈ માં છે ને એવું છે કે મિટિંગ દરમિયાન એવું જણાવ દેું કે એઆઈ દ્વારા આપડે ફોટો ભી બનાવી શકીએ ફોટો ના કેવાય કે ડ્રાફિક હોય એના કેવા જે આપડે જે કેહેવાય ને કે ઓ પ્લોન્ટ હોય તમે. આપડી ભાષા. માં કવાય કે આપડણે ફોટો બનાવવું હોય તો જે શબ્દ જોઈએ ને ઇંગ્લિશમાં વર્ડ.
હમ
એ શીખવ જાયને કે ઇંગ્લિશ વર્ડ કેમતે યુઝ કરી શકો
છે પણ એના કેટલા ગલતો યુઝ થઈ શકે ને
હા એ તો છે જ હવે કોઈ વસ્તુ સારી હ તો એની પાછળ ખરાબ બી હોય હા
અત્યારનો જમાનો આધુનિક યુગ છે એટલે
એ તો રહેવાનું જ છે એમ
પછી તમે થોડાક સમય પહેલા જાપાન હતા
જાપાન છે ને નિિયામારે શું હતું કંપનીની મીટિંગ હતી નયા ગયો હતો
એમ છે શું કંપનીમાં શું મિટિંગ હતી
ત્યાં તો કંપનીઓ પ્રોજેક્ટ હતો એક પ્રોજેક્ટની લીડ જ કરવાની હતી
પ્રોજેક્ટમાં બઉુ ખાસું મારે બઉ વેટિંગ કરાવ્યું મનેને બઉ ખાસ બઉ ત્યાં જાપાનની રેવાની લાઈફ સ્ટાઈલ અલગ હતી ત્યાં પાંચ હાત દિ રોકયો હતો
હમ
જાપાનની જે રહેણી કેણી છે ને એમાં અલગ જ ટાઈપની હતી એમ
એમ છે તમે જાપાન વિશે થોડુંક જણાવશો કે ભારત જાપાનમાં કેટલો ચેન્જ છે
બહુ જાજો ચેન્જ છે જાપાન વાળા લોકો છે ને ઈ આપડા કરતા બહું આગળ જઈ એ છે
જયારે આપણેે એના કરતા બહુ પાછળ છીએ એ લોકો સવારે ઉઠે ત્યારે એ લોકો ત્યારથી કામ કરવા મળે છે જ્યારે ભારત માં સવાર ઉઠે તો એ તો બે ત્રણ કલાક તો એ બેસે જ છે દસ અગિયાર વાગે કામ ચડે છે જાપાનના લોકો સવારે છ સાત વાગ્યા માં ચડે એમ
એ છે
એમની કામ કરવાની કલાકો વધારે સ્માર્ટ ઈ લોકો છે ટેકનોલોજી ઉપર બહ જદા ને છે જાપાન વાળા લોકો ની રહેણી કેવી અલગ છે જે આપણા કરતા
હ પણ આપણા કરતાં આપણે ભારત દેશ બિઝનેસમાઇન્ડ વધારે છે ખબર ના હોય તો તમને કહી દઉં છું એ લોકો આધુનિક હું આગળ આપણો બિઝનેસમાં આગળ
હા એ વાત સાચી પણ આપડે કેવું છે કે ત્યાંના લોકો બેરોજગાર નથી બનતા જયારે આપણા લોકો જયારે બિઝનેસ કરે છે તો બી આપડા સ બેરોજગાર બહ જાદુ લાગે છે એમ
હા એ તો છે કારણ કે ભારતમાં બધા પોતાનું કરવાવામાં જાપાનમાં લોકો પોતાન દેશ માટે કરે છે
હા એજ ને એ લોકો દેશના તરક્કી માટે કરે છે જ આપણેે આપડું જોઈએ છીએ
હમ એ જ ને પછી ત્યાના રસ્તા કેટલા ચોખ્ખા હોય છે આજુબાજુમાં
જાપાન ના રોડ તો આમ કેવાય ને કે તમે ગ્લાસ રાખો ગાડીમાથે તો એમાંથી પાણી ભી ના ઢોરાય એટલા સ્મૂથ રોડ એમ સીધે સીધા પછી ને એનું અ ડ્રાઈવર ભી હતા એક ચંદુભાઈ કરીને
હમ.
જોરદાર ડ્રાઈવિંગ હતો એમ ને એનુ નામ ચંદુભાઈ પાડ્યું હતું, એની ભાષામાં આપણે સમજાયની જ પણ આમ ઇંગ્લિશ લેંગ્વેજ નો ઉપયોગ કરે તો આપને સમજાય
એમ છે.
હમ.
જાપના હોય છે, આપણા ભારત દેશ જેટલી ગાડીઓ પણ ના હોય
ના ના એમાં એ લોકો ગાડીઓનો બો ઓછો ઉપયોગ કરે એ લોકો બસનો જાયાદો ઉપયોગ કરે જેથી લોકો પોલ્યુશન નો બો એમ ઓછો ઉપયોગ કરે.
ને તે લોકોના મકાન એને એવું સાંભળ્યું કે નાના હોય છે, એક બે મણ નાના હોય મોટી બિલ્ડિંગના હોય કારણ કે કે હાલતે ચાલતે ભૂકંપ થાય આફતો આવે એટલે મોટા મકાનના બનાવે નાના નાના મકાન બના આવે તેનો ત્યાં ત્યાં નાની ના થાય એવું કંઈ છે.
હા જાપાનમાં ભૂકંપ જાજા આવતો હોય છે ને
હમ
ઈ હીસાબે અને પાછાળ શું કેવાય કે એ લોકો અને ઓછું રાખે
શું? એ લોકો મકાન ઓછું બનાવવાનું કારણ શું છે કે હા બીક તો ફાઈનલ થઈ ગય છે. બીલ તો ફાઈનલ છે, એમ મારી
હ છે કેટલા કેટલા
કંપની પ્રો અ એમાં છે ને મારી કંપનીને કઈક ચાર પાંચ કરોડનો પ્રોફિટ છે, એ મને મીટિંગ કરવા મોકલેલો હતો એ
હમ. તો તમને અત્યારના સમયમાં એ આઈ સાથે જોડાવા માંગશે તો તમે જોડાશો કે નય?
અ એ કેવું છે કે એ આઈ તો બોવ અમ બોવ ખાસો ઉપયોગ છે, પણ એનો ઉપયોગ સા અ સાચો થાવો જોઈએ હે
એમ છે.
એનો દુરુપયોગ ની કરવાનો ને હાચો ઉપયોગ કરવો જોઈએ
એ એમાં આપણે ફોટા જે નાખીએ છીએ આપણા ફેસ કે બીજી જગ યા યુઝ થતા હશે એવુ કંઈ જાણવા મળ્યું તને?
હા એ એમાં કેવું છે કે એ આઈ પાસે એવા હજારો ફોટોસ છે. જે આપડે કહીએે છે ને કે બતાવે આપડે તમે ખાલી ફોટો અપલોડ કર ફોટો અપલોડ ના કરો પરંતુ તમે તમારો મોબાઈલ ને ચેક કરવો હોય કે તમારે મોબાઈલ એ આઈ ઉપર આવી ગયો છે કે નય તો તમે એ આઈ ખોલીને તમે વસ્તુ લખશો ગમે ઈ અથવા તો તમારા મોબાઈલનું કંય એને પૂછશો કે મારો મો બાઈલમા કેટલા જીબી રેમ છે શું છે એ તમને સીધો જવાબ આપશે કારણ કે એ આઈ આપડું મોબાઈલની એનાલિસિસ કરે છે, જયારે એ બધી વસ્તુ થાય છે, તો ઈ આપણા ફોટો બી યુઝ કરી શકે છે, ઘણી વખત એમ
તો આપડે મોબાઈલમાંથી એ આઈને કાઢવું હોય તો નીકળી શકે
ના એ આઈ તો એ આઈ તો ફરજયાત બધા મોબાઈલમાં આવે જ છે, કારણ કે હવે જમાનો જ એ આઈ ઉપર થઈ ગયો છે. એ આઈ એની હિસાબે ઘણા લોકોની નોકરી છૂટી રહી છે.
હા, એતો છે.
બ
પછી, અત્યારને ફાઈવજી યુઝર માટે પણ એક લિમિટેડ લિમિટેડ નેટ આવ મન છે. જીઓ તરફથી
હા, જીવ વાળા લોકો બઉ પૈસા કમાવે છે. કારણ કે એ લોકો ઘણા ખાસ શ કેવાય ભાવ ઉતાર્યો છે. રિચાર્જમા, મારે જ હમણા તને ત્રણ ચાર દીમા, રિચાર્જ પૂર થવા આવશે
ફાઇવજી યુઝમા, એક પ્રોબ્લેમ છે. છેને, પણ આપણે ફાઇવજી યુઝ કરીશું તો આ જ્યાં સુધી નેટ પૂરુ ન થાય, ત્યાં સુધી લોકો નાના છોકરાઓ રે કરશે એનું માઇડ ત્યા, જ રહેશે એટલે
પણ એ બી છે, ફાઈજી નો દુરુપયોગ બી છે, એવું કઈ નથી આપડે જયારે બેઠા હોઈએ છે, ત્યારે આપણે રીલું જોતા જઈએ સતત જોતા જઈએ આપને ખબર જ નથી હોતી આપડે કેટલુ, રીલ જોઈએ છીએ.
એવું છે, અને હું તમને શું કઉ છુ. અલગ, અલગ અલગ, અલગ માહિતીઓ જાણે કે જૂકી હોય, તો આપણે કઈ રીતના મેળવી શકીએ કઈ
એમાં કેવુ હોય છે, કે આપણે માહિતીતો બધી મેળવીએ છીએ એમાંથી પણ આપને એને પૂછવામાં આમ રીત નથી, આવડતી આપને એમ કે એઆઈને, આપડે કેવી રીતે પૂછવું જોઈએ એમ
એવુ
આપણે સીધુ, સીધુ લખીએ છીએ. એને ગમે વસ્તુ પૂછીય છે, કે આપડે રોટલી બનાવ જવાને, આપણે એઆઈ રોટલી કેમ બને પણ આપ આપણે એમ નથી, કહી શકતા કે રોટની બનાવવા માટે શું શું જોઈએ છીએ, કેવી રીતની રોટની બને છે.
એવુ, છે.
હા
આપણે એઆઈ, દ્વારા જોએલી રોટલી આપણે શું સારી રીતના બની શકે છે. તે સ્વાદમાં અનુકૂળ હોય, શકે
હા, એ તો એઆઈ દ્વારા છે, ને કે તમે કેવી રીતનુ સ્ટ્રક્ચર છે, તમારું જો આગ વધારે હોય છે બરાબર તો પછી રોટલી બળવાની શક્યતા વધી રહી છે. તો તો જો તમે એઆઈનો ફોલો કરશો કે બે મિનિટ પકવા જો એક સાઈડ પછી, પાછી બે મિનિટ બીજી, બાજુ પલટાવો ત્યા, બે મિનટ પકડ તો તમાર રોટલી બરવાની, શક્યતા વધી જાય. એટલે બધી જગા એઆઈને ફોલો કરવુ
હમ એવું છે, તો એઆઈ આપણેે એવું છે, એ આપડે જાઝી વસ્તુ શીખવાડે છીએ તે સાચી વાત છે.
એ આપને જાતીય વસ્તુ ન શીખવી શકે કારણ કે એને લોકોને, અનુભવ નથી, એ વસ્તુનો જાતીય વસ્તુ, તો આપણા રહેલા વાતાવરણમાંથી શીખીએ શકીએને આપણે
એવું છે, પણ એ આમ જોઈએ તો એઆઈ આપ બઉ બુરી રીતના હેરાન કરી શકે છે. આપણેે જે ટેન્શન, આવી શકે છે.
એઆઈથી કેવું છે, કે તમારું એવું કઈ થાય નહી, પણ આ તો જેવી રીતના તમે એઆઈમાં આવ્યા હોય, એ ખબર પડે છે, એને
એમ નહી, આપણો જાણે કે ફોટો હોય છે. તેનો દુરુપયોગ કરી અને બીજાને છેતરવાનુ અને અલગ, અલગ રીતે પ્રયાસ કરી શકો છો.
થઈ શકે છે, ને કારણ કે આપડે એઆઈ જોડે ફોટો આપડે એને જ કરે છે, તો એ બરોબર તો એ ફોટો આપડે યુઝ બી કરી શકીએ ને
એવું છે. એ આઈ એ આઈ એક એવી સારી વસ્તુ પણ છે અને ખરાબ વસ્તુ છે એ સાચી વાત છે.
હા, સાચી જ વાત છે ને એ આપડું સારી રી રીતે ઉપયોગ કરીએ તો સારી રીતે, ખરાબ રીતે ઉપયોગ કરીએ તો ખરાબ રીતે બંને રીતે ઉપયોગ થાય છે, ને અત્યારે તો
એવું છે, તો એ સ આપણે આપણે એ આઈ ને જે પૂછ્યે છે બધું નો જવાબ આપશે.
જવાબ આપશે પણ એ જવાબ યોગ્ય અથવા તો અયોગ્ય બી હોઈ શકે છે, આપને અમુક જવાબ સંતુષ્ટ બી ન થઈએ એમાંથી. ઘણી વખત એવા જવાબ મળે છેકે આપડે કોઈ અ સ્ટડી મટીરિયલનું પૂછીએ. તો ઘણી વખત એને ખબર નથી હોતી જયારે આપ આપડે એવું માની લે છેકે આ સાચું છે પણ ઘણી વખત એ ખોટું ઈ હોય છેને.
પૂછયે
એટલે એ એ પાસે બધી માહિતી છે, એ જરૂરી નથી એમ.
વાત કરતાં અમને બહુ જ મજા આવી.
થેન્ક યુ. આભાર.
થેન્ક યુ. વેલકમ.